હલોવ. અવાજ આવે છે?
હમ્મ. હા. આવે છે કે નહીં અવાજ
હા તો પછી આજે છે ને આપણેે અગાઉ પરંપરાગત ખોરાક અને ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે ચર્ચા કરીએ. તો હવે તેના અન્ય પાસાઓ પણ આમ વિશે વાત કરી જ શકીએ છે ને
હા બરોબર છે ત વિશ્વના દરેક પ્રદેશમાં ખોરાક માત્ર જરૂરિયાત નથી પરંતુ તો જીવન પદ્ધતિનો ભાગ પણ બની ગયો છે.
હા ઘણી વાર તો કોઈ પ્રદેશની તેની વાનગીઓ દ્વારા ઓળખવામાં આવે છે.
અને ખોરાક સાંસ્કૃતિક પ્રતિક તરીકે પણ કાર્ય
હા વિશ્વના વિવિધ દેશોમાં સવારના નાસ્તામાં પણ ઘણો તફાવત જોવા મળે છે.
દરેક સમાજની જરૂરિયાત ની પરંપરા પણ અલગ જ હોય
હા કેટલીક જગ્યાઓએ અનાજ આધારિત ભોજન વધારે જોવા મળે છે.
જયારે કેટલીક જગ્યાએ ફળો અને શાકભાજી નું વિશેષ સ્થાન આપવામાં આવે.
હ ખોરાક ભૂગોળ વચ્ચેનો સંબંધ ખૂબ જ રસપ્રદ છે.
ત્યારે કેટલાક ફળો અને શાકભાજીઓ પણ આપણે ભાગ ભજવેએ છે.
હા આમ દરિયાકાંઠાના વિસ્તારોમાં શું વિશેષતા જોવા મળે.
ત્યાં તો સ્થાનિક જળ સાધનો સાથે જોડાયેલા ખદ ખદ ની પરંપરાઓતે છે.
હા જયારે પવિત્ર્ય વિ પર્વતીય વિસ્તારોમાં સંગ્રહ કરી શકાય ને તેવો ખોરાક મહત્વ વધારે હોય છે. હલો. હલો. હલો હા એતો છે જ .